હલો. ટાઉન, ટાઉન, ટાઉન, મારો અવાજ આવે છે.
હા, આવે છે, એમ બોલો.
કેમ છો, મજામાં?
બસ ભાઈ, મજામાં. તમે કેમ છો?
પણ, મજામાં જ છું.
તમારી ત્યાં શું ચાલતું છે? તમારી ત્યાં શું ચાલે છે?
મારી ત્યાં તો બધુ મજામાં જ ચાલે છે, પણ મે તમને એવું પૂછતો કે તમે શોપિંગ કરો છો કે તમે ઓનલાઈન શોપિંગ કરો છો કે ઓફલાઈન શોપિંગ?
અ આ દિવસે આપણે ઓનલાઈનશોપિંગ પિંન વધારે કરીએ છે.
હમ, એને એના થોડાક ફાયદા જણાવશો?
ઓનલાઈન શોપિંગમાં એવું. એવું હોય કે, આપણે જે પ્રોડક્ટ જે બી જે કઈ બી આપણે લેવું હોય, એ આપણે વધારે ડિટેલ માહિતી આપણે એટલે નોલેજ મળે છે ઓનલાઈનમાં ઓફલાઈન શોપિંગમાં એવું હોય છે. છે કે, આપણે છે ને જોઈને પોતે જોઈને એક ચેક કરી શકે છે. એમાં શું છે, ફ્રોડ હોવાનો ચાન્સ નથી ઓફલાઈનમાં, ઓનલાઈનમાં ક્યારે-ક્યારેક ઘણા બધા લોકો સ્કેમ કરી દે છે, એ જરા એ ડિસડવાન્ટેજ છે. તમે તમે કઈ કેવો, ઓફલાઈન શોપિંગ માટે ઓનલાન શોપિંગ માટે કઈ પોઈન્ટ કેવો?
ઓફલાઈન ઓનલાઈન શોપિંગ છે, તે આપણે સરળતાથી ઘરે બેઠા મોબાઈલ ફોન કે કમ્પ્યુટર ના માધ્યમથી આપણે આપણે ઓર્ડર કરી શકીએ છીએ, જેના થકી આપ ટાઈમનો પણ બચી થાય છે, અને આપે જે પણ વસ્તુ જોય હોય એ ઘણા બધા ઓપ્શન ઓપ્શન પણ મળી જાય છે. આપ પણ ઓફલાઈન શોપિંગમાં એવું થતું નથી, આપણે ઘરની બહાર જઈને આપણે દુકાનો પર જવું પડે. થી આપણો સમ સમય શક્તિ, સમય શક્તિ નો બગાડ થાય છે. અને ઘણી વાર જે વસ્તુ જોઈએ છે તે મળતી નથી.
હમ, હમ.
ઓનલાઈન શોપિંગમાં એવું નથી, આપણને જે વસ્તુ જોઈએ તે આપણે મળી રહે છે.
હમ. બીજું કઈ? તમારે ત્યાંથી કંઈ ઓફલાઈન શોપિંગ માટે કંઈ ફીચરો કે કંઈ તમને? સરસ લાગે કે આ કરવું જોઈએ ને એ એમ કરવું જોઈએ એવું કઈ
આપણ ઓગ ઓનલાઈન શોપિંગ કરતી ઘણી વાર એથી આપિઉન્ટ ઓફર મળતી હોય છે જેથી આપ જેથી આપણા પસા બચાવ થાય છે જેમ કેફલાઈન શોપિંગમાં આપને ઓછી ઓફર મળે છે કાં તો ઓફર મળતી જ નથી આપડેણ ઘણી વાર તો ફિક્સ ફિક્સ પ્રાઈસે આપ આપણને લેવાનું હોય છે પરંતુ ઓફલાઈન શોપિંગમાં ફાયદો એ છે કે આપણે જ્યા વસ્તુ લઈએ છીએ આપણે ત્યારે આપણે આખો અને હાથના મથી ચકાસીને લઈએ છી જેથી આપણે સંતોષકારક એ મળી રહે છે પરંતુ ઓનલાઈન શોપિંગમાં એવું હોતું નથી આપણે ખાલી ફોન ના માધ્ય જેમ થી જ આપણે એને જોઈ શકીએ જેથી રયલમાં એવું હશે કાપડ જેમ કે આપ આપે કઈ આપે કઈ ટી શર્ટ કે શર્ટ મંગાવ્યું આપણે ઓનલાઈન આપણેે જયારે તે ઓફલાઈન પરચેસ કરીએ છેએ ત્યારે આપણે એને જોઈને સ્પર્શને આપણે એની ગુણવતા ચકાસી શકીએ છીએ કે કાપડ કેવું છે એની ક્વલિટી કેવી છે એના કલર કેવો છે પણ ઓનલાઈન શોપિંગ આવું એવું હોતું નથી ઘણી વારથી આપને ખ કઈ ન દેખા કઈ બીજું છે ને આવે કઈ બીજું છે
હ એજ એજ મેં કેું એમાં ઓફલાઈનમાં શું રહી કે જરાક ફ્રોડ રહેવાનો ચાન્સેસ હોય છે અને ઓફલાઈનમાં શું આપણે પોતે જઈને જે બી એ કઈ બી સિલેક્શન કરવું હોય કે કોઈ ડિસિજન લેવું હોય કે કોઈ બાર્ગેનિંગ કરવું હોય તો એ બધું આપણા હાથમાં ર
હમ
બીજું તમે બોલો કઈ એજ્યુકેશન પર્પઝ રિલેટેડ તમારી શું એજ્યુકેશન છે
હું તો ટ્વેલ્થ છું ને હમણાં કોલેજ ચાલુ છે મારું તો આપડે આ વિશે જ જેમ આપણે ઓનલાઈન શોપિંગમાં ઓનલાઈન શોપિંગમાં ઘણી બધી વસ્તુ મળી જાય છે પણ પરંતુ આપણે એ વસ્તુની રાહ જોવી પડે છે જેમકે આજે મેં ઓર્ડર કર્યું અને તે ડિલિવરી માટે પાંચ થી છ દિવસનો સમયગાળો પણ લઈ શકે છે જેમ કે મેં પેલા સાત તારીખે જેમ મે એકસ વ ઓર્ડર કરી હતી આપ ફીફા વર્લ્ડ કપ એ હજુથી નથી તે આજે ડિલવરી છે તે જેમ કે એના એનો દસ દિવસ ના સમય પસંદ છે આવે છે એના કારણે આપણેે જે વસ્તુ જોઈ હોય તે આપ ઓનલાઈન શોપિંગમાં
મળ મળતું નથી ડિલિવરી કોઈ પણ વ્યક્તિને જો ભલે જરૂર હોય તો કોઈ બી વ્યક્તિને જરાક વાર લાગશે આવવા માટે
હમ પરંતુ ઓફલાઈન શોપિંગમાં એવું હોતું નથી આપણે જે વસ્તુ ગમતી હોય એ આપણે તાત્કાલિક રીતે લઈને પરચેસ કરી શકી છએ પરંતુ ઓનલાઈન શોપિંગમાં ફાયદો એ છે કે આપણ જો વસ્તુ ના ગમતી હોય તો આપ સાત દિવસની અંદર લઈને રિટર્ન કરી શકીએ છીએ પરંતુ ઓફલાઈન શોપિંગની અંદર મોટા ભાગે એવું થતું નથી આપડ ચોવીસ કલાકની અંદર કે બે ત્રણ કલાકની અંદર એ વસ્તુ બદલવી પડે છે ફટ જે સ્શે નથી પણ ઓલાપ એવો નથી છે કરી શકી ફાયદો અમને આપણે જોઈએ તો આપ ઘણી બ એપ્લિકેશ આવી જે આપણે આપ વસ્તુ જોઈ હોય આપને ફ પંદ મિનિટમાં મળી જાય છેમમ સાંભળી જશે લિ એનું નામ સાંભળ્યું થ આપણને કોઈ પણ વસ્તુ છે છે દસ થી પંદર મિનિટમાં આપ ઘરે આવી જાય છે તે આપણ સુવિધાકારક છે જેથી આપડો સમય શકી નો બદલો થાય છે ઘરી વાર ઓનલાઈન શોપિંગો કરતી વખતે આપ ઓફલાઈન શોપિંગમાં ભાવ થોડા વધારે હોય છે
વધારે હોય છે
સસ્તા પણ દેખાડે છે
પણ ક્યારેક ક્યારેક આપડણે ઓનલાઈન શોપિંગ બી બહુ ફાયદા આપે તેમાંથી શું છે કે કોઈ ડિસ્કાઉન્ટ એપ થ્રુ કોઈ વાઉચર માટે આપ આપણે કો શોપિંગ કરી શએ છીએ ઓનલાન ઓફલાઈનમાં શું કે એમ આરપી પર કઈ બી વસ્તુ શું વિકઈ જાય છે
હમ
બીજું તમારી પાસે કોઈ
ના આપડે ઓનલાઈન હવે તો આપડે ઓનલાઈન શોપિંગ થ્રુ આપણે ઘણી બધી સુવિધાઓ જેમ કે ઈએમ આઈની સુવિધાઓ પણ આવી ગઈ છે જેથી આપણે ઓનલાઈન પરચેસ કરીએ તો આપણે
જુદા જુદા પેમેન્ટ હા જુદા જુદા પેમેન્ટ આપ આપી શક્યા
ઓફલાઈન શોપિંગમાં એ થોડુંક મુશ્કેલ ભર્યું ભણે છે ડીમા ભરા ડોક્યુમેન્ટ એ બધું માંગે છે પણ આપ ઓનલાનોપ માત્ર એકથી બે થોક આવે છે ડોક્યુમેન્ટ બાકી તો બું આવી જ જાય છે તેથી આપોપિંગ સરચ કરવાઈછનલા કેફ
હું વધારે છે ને ઓફલાઈન પર ડિપેન્ડન્ટ છું કેમકે એમાં શું છે ચોઈસીસ બધી વેરાયટીસ વધારે છે
હા પણ સ્ટોક આઉટ ઓફ હોય છે અમુક વાર તો જેમ કે આપણ જે વસ્તુ જોઈતું હોય તે ઓફલાઈન પેલું
મળતું હા મળતું નહીિ અને ઓનલાઈન મળી જાયશે તો ત્યારે હું ઓનલાઈન પ્રિફર કરું કેમ કે જે કોઈ એઇમરજન્સી હો કે કોઈ કઈ બી કાર્ય હોય તો આપણેે જ શ છે ઓફલાઈન લેવાનું ઓફર કરવું જોઈએ પછી જે જેી ઇમરજન્સી પી ના હોય કે આપણે કોઈ આવડતી વસ્તુ જોઈએ તો આપણે ઓનલાઈન જોવું જોઈએ
હમ પણ આપણેે એવો પ્રયાસ કરવો જોઈએ કે જે વસ્તુ આપને સરળતાથી દુનો એ વસ્તુ આપ ઓફલાઈન દુકાન ઉપર જઈને ખરીવી જોઈએ જેથી જેથી લોકોને બી થોડો ઘણો ફાયદો મળે પરંતુ ઘણી વસ્તુ તો એ મળતી નથી જેમ કેમણા ફીફાનું એ ચાલે છે તમે જોવા જશો અમુક અમુક નાની નાની સ્થિતિઓમાં તમને ક આપણને જોતી હોય ટી શર્ટ જેમ કે બાર્સોલનાની અર્જેન્ટિના ની ફોટો ગલી તોમ મળતી નથી જે જે વસ્તુ આપ ઓનલાન ઓનલાનથી મળી જાય છે તેથી હું તો ઓફલાઈન વધારે છું પરંતુ અમુક અમુક વસ્તુઓ છે જે આપને મળી શકે ઓફલાઈન મળી શકે એમ નથી એ વસ્તુઓ માટે હું ઓનલાઈન પ્રેફર કરું જો નાની મોટી વસ્તુ હોય જેમકે નાનું મોટું થોડી નાની મોટી ઘ ઘર વપરાસની સામગ્રી યોજ જેમ કે દુકાનમાં મળી શકતી નથી તે આપણે દ્વારા કરતા દસ થી પંદર મિનિટમાં આપણા ઘરે સુધી
ઘરે સુધી આવી જાય છે બરોબરબર
ફાયદાકારક પણ છે નુકસાનકારક પણ છે પણ ઘણી વાર ઘણી વાર કેમ પણ થતા હોય છે પરંતુ સ્કેમ હોવાના અમુક અમુક એપના થ્રુ જ હોય છે જેમ કે આપડે પાર્ટી એપ પરથી વગેરે વગેરે
હમ એ એપર ભી ડિપેન્ડ હોય છે અરધું બીજું ઓનલાઈન શોપિંગ માટે તમે શું શું કરો છો હમણાં હાજની ટાઈમ પર કેમ આજની ટાઈમ પર આ ઓનલાઈન શોપિ તો બો કોમન થઈ ગઈ છે કોઈ ભી વ્યક્તિ વધારે ઘર બેસીને એમને બધું એમનો ઓર્ડર મળી જાય છે વાર લાગે છે પણ એમને મળી જાય છે તો તમે શું રાખો છો એવું કે તમને ઓનલાઈન શોપિંગમાં એટલે વધારે એમ
અમુક જેમ કે એ એમેઝોનમે એમે એમેઝોનમાં એક ફીચર આવે છે પ્રાઈમ કઈને કઈ હોય છે એ ફીચર ખાકી આપને એક થી બે દિવસમાં જ આપણને મળી જાય છે અથવા તો જો આપણા સિટીમાં જ સ્ટોક હોયનો તો લોકોને જેમકે આજે ઓર્ડર કાલે સવારે પણ મળી શકે છે અને મને ખબર છે જેમકે
દસ મિનિટ દસ પંદર મિનિટમાં આવી જ જાય છે ઘરે
આ બધી સુવિધાઓ મને અ બો સારી લાગી તમારો ખુબ ખુબ આભાર મમ્મા મારી સાથે ઓનલાઈન શોપિંગ ઓલાઈન શોપિંગ વિશે વાત કરવા
તમારું ખુબ ખુબ આભાર આપડે તમારી સાથે વાત કરવાનો મને ખુબ આનંદ આવ્યો ઓન